હા.
કઈ નહી હું તો એમ જ જસ્ટ, બેસેલી હતી તો તમને એમ મને એમ કે તમને યાદ કરી લઉ કારણ કે આપણા બંનેનુ એમ ફેવરેટ, પસંદગી સિરિયલ હું જોતી હતી ને એટલા માટે.
અચ્છા હા, જમાય ગયું તમારું?
ક્યારનુ.
અચ્છા અને મે શું કોમ્પ્યુટર ક્લાસ એ બધુ જાઉ ને મને એમ ખ્યાલ જ નહી હોય, ટાઈમ પર એમ ઘરે કોઈ જશે અહીં આવને. એટલે કયો શો જોતા હતા તમે?
અરે પેલું એ રિસ્તા કે પેલા ત જૂના એપિસોડ જોતી નવાવામા તો એમ મજા ની આવે પણ જૂનામ જોતી ને એજ બધું કે પેલા તો પેલા અક્ષરથી સ્ટાર્ટ થાય કે એ લોકો લગ્ન ની વાત થતી નૈતિક થી પછી તેની છોકરી ને પછી છોકરા એમ એમ કરીને આગળ પેઢી દર પેઢી વધે છે તેવુ બધું હતુ
તો મેં પણ જોયો પછી પેલી નાયર મોટી થઈ જાય ટ્રેન મા તો પછી રીસી કેસ જાય એ રીશિકેશ જ ગઇને
રિષિકેશ ગેલી પેલા તો શું થાય કે પેલા તો અક્ષરા છે ત્યાં લગન થાય ને સાથે પછી એના સાથે લગ્ન થઈ જાય પછી એની જે સાસ હોય તે પેલું એનો છોકરો થાય ડૂબગું નક્શ કરીને એ આવે પછી એની સાસ સાથે એટલે કે એની સાથે ડૂગુબો ગમે પણ કઈ તો થાય કે એની સ્ છેને મરી જાય
હા પેલું પહાડ પરથી એમ પડી જાય એવું કઈઆ બતાવેલુ તો
હા તો એનું મૃત્યુ થઈ જાય તો પછી થોડાક દિવસો પછી કોઈ બીજી સાસ આવે પહેલા તો ડૂગ્ગું જે નકશ હોય તેને એમ પસંદ જ ના કરતો હોય કારણ કે એને એની જે પહેલી વાળી જે નાની દાદી હતી તે બહુ ગમતી ને એમ તો પછી બીજા ને કેવી રીતે થયા માની લઈ પોતાની નાની તો એમ પહેલા તો એને ગમતી જ ને પછી ધીરે ધીરે એને પણ ગમવા લાગી ને બધા પરિવારને પણ એ ગમવા લાગેલી હતી
તો અને તમને ખબર કે મેં છે ને આપડી બંનેની ફેવરેટ સિરીઝ જોતી હતી કોરિયનમાં ટેન્ચરી
અચ્છા, હા, તેમાં પેલો અ છોકરો જે છોકરી સાથે નાનપણથી જ એને ગમતી પછી લાસ્ટમાં એના તે લગ્ન કરે પછી કેટલું એના માટે મહેનત કરી ઘણી, ઘણી મહેનત કરી લીધી એના બ કેટલી
એન્ડ એ લોકો પેરેન્ટ્સમાં પણ કેટલા સારા પેરેન્ટ્સ હતા ને પોતાની છોકરી માટે કેટલો કરવા માટે તૈયાર હતા બધું જ કરતા એ લોકો છોકરી માટે, એને ભણવા નહતું તો એને જાપાન મો મોકલું હતું ભણવા માટે ડબલ મહેનત કર એ લોકો એની મમ્મી ને એમ બાર એમ સામાન એ બધું વેચવાનું ની ગમતું તો આપણે પોતાની દીકરી માટે સામાન એ બધું પણ બહાર વેચવા જતી.
હા એ તો છે જ.
એ પણ રિયલ સ્ટોરી હતી મેં તો એમ મારી ફેવરેટ એ સ્ટોરી એટલી મને ગમે ને એમ વિચારું કેટલી સારી સ્ટોરી છે.
હા એ તો છે જ.
પણ એન્ડિંગમાં એટલી સારી ની હતી કેમ કે એના પપ્પા એમ કામને કામ કરવામાં જ એમની લાઈફ નીકળી ગઈ એમને તો આરામ જેવું કઈ મળ્યું જ ન હતું. બટ લાસ્ટમાં જયારે ખબર પયડુ કે હા એમની કંડિશન સારી નથી ત્યારે જઈને એમને થોડાક દિવસોનો જ આરામ મળ્યો હતો મને એ વાત જરાક નહીં ગયમો હતો પણ. એમ ઇમોશનલ પાર્ટ હતું.
એની છોકરી પણ કેટલું ભણીગણીને આગળ મતલબ કેમ કેહતી કે મમ્મી તમે પપ્પા સાથે કેમ લગ્ન કયરા આ ઘર છે એમ તેમ તો પછી એન મમ્મી કેય કે મને બધા જ જન્મમાં પણ મળશે ને તો પણ મેં આને આના સાથે જ લગ્ન કરીશ એવું બધું કેત ક કહેતા હતા ને તે.
હા એજ ને. એ પહેલાના ટાઈમની છોકરીઓ એટલી બહુ જ અલગ જ હતી આજના ટાઈમમાં અગર આવું હોય તો એમ કોઈ છોકરી મને ની લાગે કોઈ સાથે રહેવા માટે તૈયાર પણ નહીં હોય કોઈ કોઈ છોકરી તો પણ પેહલાની ટાઈમની વાત જ અલગ હતી ને.
હા, એજ તો.
મેં શું કેવું? મારે છે ને, ફોન આવતો છે. તમારા ભાઈનો
ના, હમણાં તો બહુ ટાઈમ છે હમણાં ના ઉચ
હા. મને હર્ષલ મારા ભાઈ છે ને એનો
હા, કંઈ નઈ કંઈ ની.
હા હ ચલો હને.
હ. હા, બોલો. તો મેં એમ કે મેં એમ કેતી હતી કે હા એજ કે જયારે પણ આપણે આમ કશે ફરવા જઈએ ને, તો પણ મને સિરિયલમાં મજા આવે હ.